હલો બસ બસ એકદમ મજા હા અવાજ હવે અવાજ કેમ છો? મને અવાજે આવે છે. તમને આવે છે?
થોડુંક જોરથી બોલશું તો મને આવશે, એકદમ ધીમો અવાજ છે.
હલો!
એક મિનિટ
હલો!
હલો આવાજ
હા! હવે અવાજ સરસ આવે છે.
બોલો! આજે આપડે કયા ટોપ તમને શું લાગે છે?
હમમ મને એમ થાય છે આજે આપણે સીનિયર સિટીઝન વિશે થોડી વાત કરીએ. એ લોકોની લાઈફસ્ટાાઈલ કેવી હોય છે? તો એના વિશે થોડી વાત કરીએ. શું કેવું છે તમારે?
બરાબર છે, વરિષ્ઠ નાગરિક માટે ને?
હા હા
હા તેના માટે તો, આપણાને એકચુલી, એના ટોપિક બદલ તો આપણેે જેટલી વાત કરીએ, એટલું ઓછું છે. એ લોકો થી જ આપ આપણાને પ્રેરણા મળે છે. ને બહૂં ઘણી વસ્તુ એવી છે કે, જે આપણાને એ લોકોથી શીખવી જોઈએ. સૌથી પહેલી વસ્તુ તો શું છે? એ લોકોને પેલે થી જ આદત હોય સવારના જલ્દી ઉઠવાની. જે આપડે લોકોને શક નથી એના આપડે કહીએ, જલ્દી સુઈએ તો જલ્દી ઉઠે. એ રૂટીન એ લોકોનું સૌથી મને તો, સૌથી એ વસ્તુ બહજ ગમે છે. સિનિયર સિટીઝન માટે.
ના ના બરાબર છે, એ લોકોની લાઈફ સ્ટાઈલ આખી થી અલગ જ હોય છે. પોતાના કામ ધંધેથી પરવાર્યા હોય, અને જ્યારે એ લોકો ફ્રી થયા હોય, સિનિયર સિટીઝનના એજમાં આવ્યા હોય એટલે શું છે કે, આખા ઘરમાં એ એક વડીલ તરીકે બેઠા હોય, અને એ આપણને પ્રેરણા સ્ત્રોત છે. આપણે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો, આપણે એની સાથે વાત કરીએ તો, એ આપણને એમાંથી બહાર નીકાળે છે. અને પ્લસ આ એ છોકરાઓને દાદા, દાદીની સાથે રહેવાની પણ બહુ મજા આવે છે. એ લોકો એના જે જીવનના અનુભવો હોય, એ છોકરાઓને કહેતા હોય છે, એક વાર્તાને રૂપે તો, છોકરાઓને આગળ જીવન કેમ જીવવું એના માટેની પ્રેરણા મળે છે. કે કેમકે, જીવન છે તો તકલીફ તો નાની મોટી કાંઈ ને કંઈ રહેવા ની જ તે પણ, એ તકલીફમાંથી તમારે કેવી રીતે બહાર નીકળવું એનો રસ્તો એ લોકો એના અનુભવથી છોકરાઓને શીખવાડે છે. અને ઘણા દાદા દાદીઓ તો મોટા પુરાણોની વાત છોકરાઓને વાત કરે. સંસ્કારો એ લોકો આપે છે. મંત્રો ઉચ્ચાર કરતા શીખવાડે છે. સાંજે સુતી વખતે કેમ વાર્તાઓ પણ કહે છે અને છોકરાઓને પણ દાદા દાદીની સાથે રહેવાની મજા આવે છે. કે લોકોનું આખું જે એના અનુભવ ઉપરથી જે શીખ શીખવા મળે છે, એવું બીજું ક્યાંયને શીખવા મળતું નથી. એટલે દરેક ઘરમાં તો શું છે? એક બે સિનિયર સિટીઝન તો, આમ તો બધી જગ્યાએ હોય જ છે. પણ એ લોકોની લાઈફસ્ટાઈઇલ શું છે? એ લોકો સવારે તમે જેમ વાત કરી એમ કે સવારે વહેલા ઉઠે. કેમકે એ જે એ લોકોને કહેવત છે કે રાતે વહેલા જે સુૂવે, વહેલા સુવે, વહેલા ઉઠે વીર. બલબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. તો એ લોકોના આ જે લાઈન છે એના જીવનમાં એકદમ પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. એટલે એ લોકો સવારે વહેલાં ઉઠે, થોડુંક વોકિંગ અને એવું કરે અને સિનિયર સિટીઝન હોય એટલે એને થોડીક, નાની મોટી કાંઈ તો બીપી જેવી બીમારી તો આવી જ ગઈ હોય છે. એટલે સવારે ચા નાસ્તો તો કરીને એ લોકો એનો બ્રેકફાસ્ટ કરીને પછી દવા લઈ લે છે. અને પછી થોડું એનું રૂટીન બધી પૂજા પાઠ કે જે કંઈ ધ્યાન, યોગ એવું કરતા હોય તો, એ રીતનું કરતાં હોય છે.
તો વાત સાચી છે. બરાબર છે, એ લોકોનું જે જીવાનું છે. આપણેે એનાથી શીખવું જોઈએ, પ્રેરણા લેવી જરૂરી છે. અને હવે તો સ્કૂલમાં પણ એ લોકોએ કમ્પલસરી કરી દીધું છે કેમકે જે પ્રી પ્રાઈમરી છોકરાથી લઈને, પેલી, બીજી ધોરણના છોકરાઓ હોય, તે બધાને એના વિષય મહત્વ હજી આપવા માટે તો સ્કૂલમાં એ લોકો આ સિનિયર્સ ડે જેથી, આપણે બધા દિવસ કરીએ વુમન્સ ડે કયોં મધર્સ ડે કયો એવી રીતે એકવીસ ઓગસ્ટે પણ એ લોકો વરિષ્ઠ નાગરિક દિવસ સેલિબ્રે એ લોકો સજાવે છે. તાકી છોકરાઓ નાનપણમાં જે લોકોને ઘરે તો એમના મમ્મી પપ્પા તો શીખાવતા જ હોય છે કે દાદી સાથે નાના સાથે કેવી રીતે રહેવું. અને એ લોકોની સાથે રહીને જે લોકોને બધી જે આપડી પુરાણો છે, જૂની કથા છે એવી બધી વાર્તા તો ચાલતી જ હોય. પણ, એનું વધારે મહત્વ સ્કૂલમાં પણ બતાડે છે, તે છોકરાઓના જડ સુધી પહોંચે છે. તો મને તો એએ બોવજ સરસ લાયગું બીજું કઈ નઅએ વરિષ્ઠ નાગરિક માટે આપડા ગવમેન્ટ સરકારે પણ, ઘણી બધી યોજનાઓ બનાવી છે. શું તમને એના બદલ કઈ ખબર છે? તેની માહિતી આપી શકો?
અત્યારે તો મને કનો આયુષ્યમાન કાર્ડ છે અને સિનિયર સિટીઝનને શું છે દરેક જગ્યાએ એના બેનિફિટ હોય છે બેંકમાં જાઓ તો પણ એનું ડિસ્કાઉન્ટ હોય છે અને બીજી કોઈ જગ્યાએ તમે જ્યાં કોઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરો. કરવાનું હોય છે તો સિનિયર સિટીઝનને એ લોકો વધારે બેનિફિટ આપે છે અને આમ જોઈએ તો આપણે ધાર્મિક સ્થળે જાય તો ત્યાં આગળ પણ સિનિયર સિટીઝનનું અલગ એ લોકોએ કરી નાખ્યું છે દર્શનને જવા માટેનું ભીડભાડમાંથી લોકો. લોકોને ડાયરેક્ટ લઈ જાય છે કે જેથી કરીને એ લોકો હેરાન ન થાય અને પ્લસ એ સિનિયર સિટીઝન પોતે જ એ લોકોને ગ્રુપ બનાવી નાખ્યું છે ક્લબ જેવું કે સાંજ પડે બધા મિત્ર મંડળ ભેગા થાય અને વાતો કરે અને. થોડું માઇન્ડ ફ્રેશ કરે એવી રીતનું હોય છે એ લોકોની સોશિયલ લાઈઇફ એનું ફેમિલી એના સગા મિત્રો એવી રીતે જ હોય છે એમ અને સાંજે બેસીને એ લોકો થોડું પ્લાનિંગ પણ કરે છે કે ઘરે આપણે પછી શું કરવું છોકરાઓની સાથે. એના આપણા ગયા પછી છોકરાઓને એને સપોર્ટ કોણ કરશેને નાની મોટી વાતનું તો એ લોકો લખાણ પણ કરીને જાય છે એવી રીતનું કે લખે છે મારા એક અમાર રિલેટિવ્સ છે એ લોકો આવી રીતે સિનિયર સિટીઝન થઈને ફ્રી. થયા તો એને પછી એક બુક લખવાનું ચાલુ કર્યું છે તો એ હવે બુક લખે છે કે આપણા જે નિયમો છે લગ્નના હોય કે બીજા જે કાંઈ પણ હોય લગ્નની કે જનોઈની વિધિ હોય કે બીજી કોઈ પણ ધાર્મિક વિધિ હોય કે કાંઈ પણ હોય. એના વિશે લખીને જાય છે બધું તો શું છે છોકરાઓ ક્યારેક ફ્રી હોય તો એ વાંચીને પણ એને એમાંથી પ્રોત્સાહન મળે છે કે આ વસ્થા કરવાથી આમ થાય છે
આ તો તમે ઘણી સારી માહિતી આપી. અને એ તો હોવું બઉુ જ. જરૂરી છે કે એ લોકો જયારે લખીને જાય કેમકે ઘણી વસ્તુ આપણે હોય ના હોય પણ છોકરા પાસે બુક હોવાથી એ લોકો એટલીસ્ટ એને જોઈ. ને કરશે તો આ પરંપરા આગળ સુધી ચાલતી ર ને. જેથી તહેવારો નો મહત્વ. કેવી રીતે સુ ખાવું જોઈએ ઘરમાં કઈ નાલી મોટી બીમારી થઈ. કઈ અચાનક થયું. તો કે ને દાદી. મા દાદી ના નુસ્કા. તે બહુ જ ઉપયોગી હે. હોય છે અને એ બધા ન આપડ જીવનમાં આપણે અમલ કરીએ તો એનો કઈ તો સાઈડ ઇફેક્ટ થતા નથી. જેથી આજકાલ આપડે આપડી. પૂર્ણ લાઈફ જોવા જઈએ. જીવન આપડું તે દવાર. છે પણ આજે પેલે ના લોકો ન દાદીમાં નુસ્ખા. છે એનું ખાવાની પદ્ધતિ છે. રહન સહન છે એને આપડે અમલ કરીએ. તો આપડું પણ આયુષ્ય એટલું લાંબુ અને હેલ્ધી હોય છે. કે બની શકીએ છે.
હા આવી રીતે ઘણા સિનિયર સિટીઝનને શું છે વાંચવાનો પણ શોખ હોય છે એ લોકો બહુ બધી બૂકને એવું વાંચે છે અગાઉ તો એને વાંચવું જોઈએ પણ જ્યારે ફ્રી ટાઈમ એને બરાબર મળ્યો હોય છે ત્યારે તે સરસ બૂક વાંચે છે એ લોકોને શોખ જ એવી રીતનો હોય છે. અને પોતાનું હેલ્થનું પણ એ બહુ ધ્યાન રાખે છે ટાઈમસર દવા બધી લઈ લે છે અને પૂરતું પાણી પીવે છે લીંબુ પાણી પીવે કે કાંઈ પાણી તો નારિયેળ પાણી પીવે પોતાની હેલ્થનું પણ એટલું જ ધ્યાન રાખે છે અને પોતાના. કાર્યમાં એ નિયર્મિત હોય છે સાંજે સવાર સાંજ વોક કરવા જાય એના બધા ફ્રેન્ડ્સને મળે દેવદર્શનને જાય અને સાંજ પડે ક્યારેક એ લોકો ન્યૂઝ પણ જોઈ લેતા હોય છે કે આખા દિવસના અપડેટ શું છે એ લઈ લે. અને જમવામાં પણ એ લોકો બહુ ધ્યાન રાખે છે કે રાત્રે થોડું લાઇટ જમે અને દિવસે થોડુંક વ્યવસ્થિત જમી લે એવું બધું પોતાના હેલ્થનું પણ એ લોકો બહુ સરસ રીતે ધ્યાન રાખતા હોય છે.
મને આ વાત એ લોકોની બહુ જ પસંદ છે કેમ કે જો હમણાં આપણું જીવન પણ થોડુંક કેવું હોય છે આવી આખો દિવસ આપણામાં જ આપણે છોકરાઓના પાછળ જ આપણો સમય જાય છે અને જય્યારે આપણા વડીલો પો. પોનું જ્યાન રાખે છે સમય સમય પર પોતાની દવાઓ લઈ લે છે તો એના રીતે એ લોકોની જે હેલ્થ છે તે સારી રહી છે અને એમને જોઈને ત્યારે આપણાને ચિંતા નથી કે અરે અમારા વડીલ ઘરમાં અમારા. પણ છે પ્લસ પ્લસ એ લોકો પોતાનું ધ્યાન પણ રાખે છે તો એના માટે બહ જ સારું તો તમને બીજું શું લાગે છે. અને જે તમે કીધું જેથી સિનિયર સિટીઝન એ લોકોનું ગ્રુપ બને છે તો જેથી આખો દિવસ આપણા ઘરમાં ક્યારેક હોય નહી હોય છોકરાઓ બધા કોલેજમાં જાય ક્લાસમાં જાય તો સાંજનો સમય. એ લોકોને પણ પોતાના મિત્રો સાથે મળે બે વાતચીત કરીએ તાજી હવા લઈને ઘરે આવીએ અને આજકાલ તો એ લોકો જેટલા આપણે એક્ટિવ નથી ને એવા બધા. ડે લોકો સેલિબ્રેટ કરે તૈયાર થઈને જાય નવરાત્રીમાં જેવીથી આપડે બધા નવે નવ દિવસ કલર ફોલો કરે એવી રીતે આ વરિષ્ઠ લોકોનુંું પણ આખું ક્લબ આખું ગ્રુપ બનેલું છે. અને એ લોકો એટલા. સરસ તૈયાર થઈને આવે નવે નવ દિવસ કલરફુલ સેમ જે રંગ આપડા ચાલતા હોય દવી પ્રમાણે એ પહેરીને લોકો જે ફરે છે જે આનંદિત રહે છે તેમને જોઈને સારું લાગે છે. હજી તો ઘણી એવી એ લોકો. કો પ્રકાર એક્ટિવિટી ચાલુ જ હોય છે. મેડિટેશન કેવુ.
ઠીક છે તમારી સાથે સિનિયર સિટીઝન લાઇફ સસ્ટાઈલ વિશે થોડી વાત કરીને બહુ સારું લાગ્યું. અને ઘણું જાણવા પણ મળ્યું કે એ લોકોની રૂટીન લાઈફ કેવી હોય છે ને એમાંથી આપણને શું પ્રેરણા સત્રોત મળે છે. ફરી વખત આપણે કોઈ નવા ટૉપિક સાથે ફરીવાર મળશું. આવજો.
હા બરાબર છે, આપડે પાછો કઈ બીજા ટોપિક સાથે વાત કરશું. મને પણ બહુ જ સારું લાગ્યું ઘણી વસ્તુ તમે પણ મને બતાડી એના બદલ આભાર ચાલો આવો. એ આપે જય શ્રી કૃષ્ણ.